હેલો કેમ છો મજામાં
હા બસ મજામાં
હમ ઘણા દિવસો પછી વાત થઈ નઈ
હા
અ છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર અ ઘણા લોકો તેમના પ્રવાસના ફોટા શેર કરી શેર કરે છે એ જોઈને મને પણ ક્યાંક ફરવા જવાની ખુબ ઈચ્છા થઈ નઈ
હા મને પણ કોઈક નું જોઈએ ને એટલે આપણને વધારે ઈચ્છા થઈ જાય કે આપડે બી જઈએ ફરવા
હા અને મને તો મુસાફરી કરવી ખુબ જ ગમે અને જયારે પણ ભણતર કે કામમાંથી થોડો સમય મળે ને ત્યારે હું કોઈ નવી જગ્યાએ જોવાનું જોવા જવાનું પસંદ કરું છું અને પ્રવાસ કરવાથી માત્ર મનોરંજન જ નથી પણ અ નવા લોકો નવી સંસ્કૃતિ અને નવી ભાષા ખોરાક વિશે ખુબ એટ નવું નવું જાણીએી એમ અ તમને પણ ફરવાનો શોખ છે
હા મને પણ પ્રવાસ કરવો ખૂબ ગમે છે મારા મત મુજબ પ્રવાસ એ જીવનનો એક સુંદર અનુભવ છે જય્યારે આપણે રોજિંદા જીવનમાંથી થોડા દિવસ દૂર થઈ જઈએ અત્યારે જ મનને નવી તાજગી મળે છે નવી જગ્યા જોવાની નવી જગ્યા જોવાથી જ્ઞાન વધે છે અને ઘણી યાદગાર ક્ષણો પણ મળે છે હું દર વર્ષે ઓછામાં ઓછો એક પ્રવેશ પ્રવાસ કરવાનો પ્રયત્ન કરું છું
હમમ ખુબ જ સરસ અને સૌથી મનપસંદ પ્રવાસ કહીએ ને તો અ એમાં કેવું કે જો ભારતની આપડે વાત કરીએ ને તો અ કાશ્મીર ખુબ જ ગમે અને લોકો તેને ધરતીનું ધરતી પરનું સ્વર્ગ કહે છે અને ખરેખર તે સુખ ખૂબ સુંદર છે બરફથી ઢંકાયલા પરવડતો લીલાછમ લ હા લીલાછમ ખીણો સુંદર તળાવો અને ઠંડુ વાતાવરણ મનને આમ એટલું શાંતિ મળે ને એ બ એનું ત્યાંનું વાતાવરણ હોય છે. પછી અને ડલ લેકમાં સિકારાની સવારી કરવાનું. અનુભવ જ ખુબ જ યાદગાર હોય. ત્યાંના લોકો પણ ખૂબ પ્રેમા અને અ મહેમાન નવાજો છે મને લાગે છે કે દિવસ એક વખત તો દરેક વ્યક્તિ એ કાશ્મીર ખુબ જ એટલે જવું જવું જરૂરી છે એમ
હા સાચી વાત મેં પણ કાશ્મીરના ઘણા ફોટા જોયા છે. ખરેખર ખુબ સુંદર લાગે છે. મારો મનપસંદ પ્રવાસ સ્થળ તો ગીર નેશનલ પાર્ક છે. મને કુદરત અને વન્યજીીવન ખૂબ ગમે છે. ગીરમા સિંહને તેમના કુદરતી વાતાવરણમાં જોવાનો અનુભવ ખુબ જ ખાસ હતો મારો. ત્યાંના જંગલો પક્ષીઓ અને શાંત વાતાવરણ મને ખૂબ જ ગમ્યા તા મને લાગે છે કે કુદરતની નજીક જવાથી મનને ખુબ શાંતિ લાગે છે.
હા સાચી વાત છે ગીર તો એ ગુજરાત નું ગૌરવ છે. મને પણ ત્યાં જવાની ઈચ્છા છે. અને અ ઐતિહાસિક સ્થળ સ્થળો પણ જોવા ગમે છે મને. જેમ કે જયપુર ઉદયપુર અને આગ્રા જેવા શહેરોમાં ઘણા સુંદર મહેલો ને કિલ્લાઓ છે. ત્યાં જઈને આપણા દેશના ઇતિહાસ વિશે આપણને ઘણું જાણવા મલે.
હા મને દરિયાકિનારો પણ ખૂબ ગમે છે. થોડા મહિના પેલા હું દીવ ગઈ હતી ત્યાં ત્યાંનો દરિયા ક તેનો દ ત્યાંનો દરિયો ઠંડી હવા અને સૂર્યાસ્ત નું દ્રશ્ય ખુબ જ સુંદર હતો. સાંજે દરિયા કિનારે બેસીને મોજા જોવાના અનુભવ આજે પણ યાદ છે. પ્રવાસ દરમિયાન કુદરતને નજીક થી જોવાની મજા જ કંઈક અલગ હોય છે.
હા એ એકદમ સાચું કહ્યું. મારા માટે પ્રવાસ નો અર્થ માત્ર ફરવાનો જ નથી પણ હું જે જગ્યાએ જઉં ને ત્યાંનું સ્થાનિક ભોજન પણ અ જરૂર ચાખું છું. દરેક રાજ્યની પોતાની ખાસ વાનગીઓ હોય છે જેમ કે ગુજરાતમાં ઢોકળા અને ઊંધિયું પંજાબમાં સોસો નું શાક સરસો નું શાક અને મકાઈની રોટલી અને દક્ષિણ ભારતમાં અ ઢોસા ઈડલી જે મને બહુ ભાવે છે. અને પ્રવાસ દ્વારા આપણે વિવિધ સંસ્કૃતિઓને પણ આમ નજીકથી ઓળખી શકીએ છીએ.
હા અને ફોટોગ્રાફીનો પણ આનંદ આવે છે. હું દરેક પ્રવાસ દરમિયાન ઘણી તસવીરો લઉં છું. પછી ઘરે આવીને જયારે એ ફોટા જોઉં છું. ત્યારે આખો પ્રવાસ ફરીથી યાદ આઈ જાય છે દરેક ફોટા સાથે કોઈ ને કોઈ સુંદર યાદ યાદગીરી જોડાયેલી જ હોય છે.
હા મને પણ પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકો સાથે વાત કરવી ગમે છે. તેઓ પોતાની પરંપરા તહેવારો અને જીવનશૈલી વિશે ઘણી રસપ્રદ વાતો ક કહે છે. અને પુસ્તકમાં જે વાંચીયે છીએ ને. તે કરતા પોતાની આંખે જોવાનો અનુભવ જ કંઈક અલગ હોય. આપણે સામાજિક વિજ્ઞાન ના અ વિષયમાં આપણને બધું જ આવે કે આપણા ભારતની અ ભારતના બધા જ બધા જ એમ મન સ્થળો હોય પ્રવાસ વાળા પણ એ આપણે ચોપડીમાં વાંચીએ અને આપણે જાતે જોઈએ એ ખુબ જ અલગ હોય એમ.
હા સાચી વાત. એ પરથી એક વાત મેં શીખી છે કે પ્રવાસ માટે માત્ર પૈસા જ નહીં પરંતુ યોગ્ય આયોજન પણ જરૂરી છે. જવાની પહેલા હવામાન રહેવાની વ્યવસ્થા પરિવહન અને જોવાલાયક સ્થળોની માહિતી મેળવી લઈએ. તો આખી મુસાફરી વધુ સરળ અને આનંદદાયક બની જાય.
હા અને પ્રવાસ દરમિયાન સ્વચ્છતા જાળવી પણ ખૂબ જ જરૂરી છે. ઘણી વાર લોકો ફરવા જાય છે અને અ ત્યાં કેવું કરે પ્લાસ્ટિક અથવા કચરો જ્યાં ત્યાં ફેકી દે છે અને આપણું કર્તવ્ય છે કે આપણે જ્યાં પણ જઈએ ત્યાંની કુદરત અને સ્વચ્છતા નું જતન જતન કરવું જોઈએ આપણે.
હા એકદમ આ સો ટકા ની વાત કીધી તમે. પ્રવાસ માત્ર આનંદ માટે નહીં પરંતુ જવાબદારી સાથે કરવો જોઈએ મને તો હવે ફરી એક અ એક નવા સ્થળે ફરવા જવાની ખુબ જ ઈચ્છા થઈ ગઈ છે.
આપડે પણ એવી રીતે સાથે ફરવા જવાનું ગોઠવીશું.
હા પાકુ ગોઠવીશું ને.
હા અને મને લાગે છે કે આ પ્રવાસ થી આપણને ઘણું બધું નવું શીખવા મળે અને પ્રવાસ માત્ર એક અ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું નામ નથી. પરંતુ જીવનના નવા અનુભવો મેળવવાનો એક સુંદર માર્ગ છે. અને અ જયારે આપણે નવા લોકો ને મળીએ ને તો તેમની જીવનશૈલી જોઈએ અને તેમની સાથે વાત કરીએ ત્યારે આપણો દ્રષ્ટિકોણ પણ બદલાય છે અને આ કારણથી હું દર વર્ષે ઓછામાં ઓછો એક પ્રવાસે એક પ્રવાસ તો અ કરવાની કોશિશ કરું જ છું.
હા હું પણ એવું જ માનું છું જ્યાં હું કોઈ નવા સ્થળે જાઉં છું અ ત્યારે ત્યાંના લોકોની સંસ્કૃતિ ભાષા પહેરવેશ અને ખાણી પીણી વિશે જાણવાની મને ખુબ જ ઉત્સુકતા હોય છે. પુસ્તકમાં વાંચવાથી જે માહિતી મળે છે તે કરતા પોતાની આંખે જોવાનો અનુભવ જ કઈક આમ અલગ હોય છે. પ્રવાસ આપણને વધુ સમજદાર અને આત્મવિશ્વાસી પણ બનાવે છે.
હા. મારો મારો અત્યાર સુધીનો સૌથી અ મારો અત્યાર સુધીનો સૌથી યાદગાર પ્રવા પ્રવાસ છે ને સોમનાથ નો હતો. સોમનાથ મહાદેવનું મંદિર છે ને એ ખુબ જ ભવ્ય અને સુંદર છે. દરિયા કિનારે આવેલું આ મંદિર છે ને એ ખૂબ જ શાંત વાતાવરણ ધરાવે છે. ત્યાં તો કેવું સાંજે આરતી દરમિયાન અ ભક્તિમય માહોલ બને છે. અને તે શબ્દોમાં અ તે છે, ને શબ્દોમાં વર્ણવી શકાય ની મંદિરની બા બહાર ઉભા રહીને દરિયાના મોજા જોવાની પણ કઈક અલગ જ અ મજા આવે છે. અને ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થા પણ ખૂબ જ ગમે છે અ
હા. હું પણ સોમનાથ ગઈ છું ત્યાંનું વાતાવરણ ખરેખર અદભુત છે. મારો સૌથી યાદગાર પ્રવાસ તો માઉન્ટ આબુનો હતો. રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન હોવાથી ત્યાંનું વાતાવરણ આખું વર્ષ સુખદ રહે છે. નકી લેક માં બોટિંગ કરવાની ખૂબ જ મજા આવી હતી દિલવારા જૈન મંદિરની કોતરણી જોઈને હું આશ્ચર્ય ચકિત થઈ ગઈ તી એમ પ્રકૃતિ અને ઇતિહાસનો એવો સુંદર મેળ ભાગ્ય જ જોવા મળે છે.
હા અને પ્રવાસ દરમિયાન અ મને સ્થાનિક બજારોમાં ફરવુ પણ ગમે છે. દરેક જગ્યાની પોતાની ખાસ વસ્તુઓ હોય ક્યાંક હસ્તકલા મળે છે, ક્યાંક પરંપરાગત કપડાં અને ક્યાંક સ્થાનિક મીઠાઈઓ હું દરેક પ્રવાસની કોઈ નાની નાની યાદગીરી જરૂર ખરીદું છું જયારે તે વસ્તુ જોવું ને ત્યારે આખો પ્રવાસ યાદ આવી જાય છે.
હા. અને હું તો સ્થાનિક વાનગીઓ ચાખવાનું ક્યારેક છોડતી જ નહી જેમકે કચ્છમાં દાબેલી, સુરતમાં લોચો રાજસ્થાનમાં દાલબાટી અને દક્ષિણ ભારતમાં ઢોસા, ઇડલી આ બધું મને બો જ ભાવે દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ હોય છે. પ્રવાસ દ્વારા આપણને ભારતની વિવિધતાનો સાચો અનુભવ આપણે કરી શકીએ છે.
હા અ આજકાલ તો કેવું કે સોશિયલ મીડિયા પર લોકો પ્રવાસના સુંદર સુંદર ફોટા અને વિડીયો મૂકે છે, તે જોઈને ઘણા લોકોને ફરવાની પ્રેરણા મળે પરંતુ મને લાગે છે, કે પ્રવાસનો સાચો આનંદ કેમેરા કરતા આપણે પોતાની આંખોથી જે અ કુદરતને જોઈએ ને એમાં છે. અને દરેક ક્ષણ ને ફક્ત મોબાઈલમાં કેદ કરવાને બદલે જો આપણે તેનો આનંદ માણીએ ને તો એ અ વધારે અ યોગ્ય બને છે.
હા એ તમારી સો ટકાની વાત
હા કારણ કે જ્યાં જઈએ ને ત્યાં પેલા ચલો ફોટો પાડો એવું ને બધું ચાલતું રે વિડયો ઉતારો એ એમાંને એમાં આપડે અ જે મજા આપણે માણવાની હોય ને ત્યાં બેઠા બેઠા કે ત્યાં સુંદર દ્રશ્યો જોવાની એ આપણે ભૂલી જઈએ છે.
એકદમ સાચી વાત કીધી તમે મને તો સૂ સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનો ખૂબ જ શોખ છે. જયારે આપણે કોઈ પહાડ પર કે દરિયા કિનારી એ સૂર્યોદય જોઈ જોઈએ ત્યારે એવું લાગે છે, કે કુદરત પોતે આપણને કઈક શીખવી રહી છે, આવા દ્રશ્યો મનમાં હંમેશા માટે રહી જાય છે.
હા સાચી વાત છે. અને પ્રવાસ પહેલા હું હંમેશા આમ આમ યોગ્ય આયોજન કરું કે કયા સ્થળો જોવા છે, ક્યાં રેવાનું છે, કેટલો ખર્ચ થશે અને કઈ વસ તુ આપણે સાથે લઈ જવી જોઈએ, આ બધું જ આપણેે પેલેથી જ નક્કી કરવું જોઈએ ને? અને સારું આયોજન હોય. હ. તો આપડો પ્રવાસ પણ આરામદાયક બને અને સમયનો પણ સારો ઉપયોગ થાય. શું તમે પણ આ બધું કરો છો?
હા હું પણ પ્રવાસ દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખું છું જેમ કે પાણીની બોટલ સાથે રાખવી જરૂરી દવાઓ લેવી હવામાન પ્રમાણે કપડા રાખવા અને જ્યાં જઈએ ત્યાં નિયમોનું પાલન કરવું આ નાની નાની બાબતો પ્રવાસને સુરક્ષિત અને આનંદદાયક બનાવે છે.
હા સાચી વાત છે આપડે બધું જ ધ્યાનમાં ધ્યાનમાં રાખવું જોઈએ. અને મને વિચાર આવ્યો કે આપણેે પણ ક્યારેક સાથે પ્રવાસ કરીશું.
હા ચોક્કસ.
હમ્મ સારું તો જયારે ગોઠવીએ ત્યારે ફોન કરું.
હા હા.
હમ્મ સારું તો મૂકું.
હા.